હલો.
બોલો.
હેલો હા કેમ છો.
મજામાં, તમે કેમ છો?
બસ મજામાં શું કરતી હતી.
કઈ નહી ફોન જોઈ હતી.
પતિ ગયું ભણવા
ચાલુ છે.
એક્ઝામ પતિ ગઈ.
હા પતી ગઈ હજુ એક મિનિટની બાકી છે.
હમ હવે તો વેકેશન ને.
હ એકવીસ તારીખ પછી. કે છે.
હમ. પછી શું વિ. શું કરવાનું વેકેશનમાં.
વેકેશનમાં જોઈએ ફરવા જવાનું છે.
પવા દે છે. હમ ક્યાં ફરવા જઈ.
સુરત.
સુરત.
હા.
હમ હમ હા સુરત ભી સારું છે મોટું સિટી છે.
હ. હા ગયેલી નહી ક્યારે એટલે જ જઈશ
હમ. પછી બીજે ક્યાં.
બીજે તો ક્યાં નહી.
હમ પછી કેવી એક્ઝામ કેવી ગઈ સારી.
હા સારી ગઈ.
હમ નીટની એક્ઝામ તો હજુ વાર છે ને.
પરમ દિવસે છે.
હમ હમ. કેવી એની તૈયારી.
સારી છે..
હમ હજુ ભી આ વખતે એક વાર તો પેપર નું પેલું થયું તું તો આ વખતે એવું ના થાય તો સારું
હ એ જ.
હમ અત્યારે બધું છાપામાં અને એમાં આવતું જ હોય છે કઈ ન કઈ.
હા એ તો એનું આવજ છે હજુ સુપ્રીમ કોર્ટ હજુ બી નક્કી કરી જ રહી છે.
હમ હમણાં વચ્ચે કાલે કઈક ન્યુઝ આ હતી પાછી કે પેપર લીક થયું પાછું પછી ખબર હજુ એ એકદમ ચોક્કસ નઈ કીધું કે થઈ છે કે નહી થ
હા એ તો ચોક્કસ નહી કીધું એ તો બધી અફવા બી હોઈ શકે છે.
હા એજ ને તો ખાલી ખોટા એ બધા વિડીયો બનાવી બનાવી ન મૂકે એક વાર એવું થાઈ એટલે બધા. પછી એવું જ કરે
એની માટે ટેલિગ્રામ બંધ કરી દીધું ને
હા એ તો એ તો ખબર એ બંધ કરી દીધું પણ હવે એ એક વસ્તુ બંધ કરવાથી શું થાય બી જેને લિસ્ટ કરવું હોય તો કેટલી બધી વસ્તુ છે કરવા માટે
હા એતો એવુંજ ને
હમ. હમ આ તો ટેલિગ્રામના લીધે હોય ખબર પડી ગઈ. કે ભી આના ઉપરથી લીક થાય.
પણ કેતા હતા કે હવે કડક રીતે તે બધું કરશે અને ચાર પાંચ લોકો જ ચાર પાંચ ટીચર જ બેસીને બનાવશે એક રૂમમાં પેપર એનટીએ વાળા હ હોય એ
પેલી વાર થોડી થયું તું આની પેલા કેટલી વાર થયું હમ
ઘણી વાર
પેલી હા ઘણી વાર થયું. એજ તો પહેલી વાર જયારે થયું ત્યારેથી જ વધારે એ કરવુ જોઈએ અને હમણાં આજે સવારે તો કહીયા આપડા ન્યુ વરાણી નું જ કોક ફ્લેટમાં થી છોકરો એ સુસાઈડ કર્યું. એ નીટની જ એક્ઝામ આપવાનો હતો. તો હવે એનું એક હજુ કારણ તો નહી ખબર પડી હજુ પણ અહિયાં રાણીત નો જ છે.
ઓ
હમ
હા એ તો બીક પેસી ગઈ હોય ને એવી કે હવે
ઘણા બધા કેટલા બધા છોકરાઓ એવું કર્યું.
હમ પંદર મિનિટ વધારે બી દીધી છે ને એટલે હા એટલે બીક લાગવા માંડી છે પંદર મિનિટ વધારે દીધી ને તો કે હાર્ડ પેપર નીકાળશે
અને બધા અમુક તો પેલા ગાના જેમ એ કરતા હોય મગજ પટ લઈ લેતા હોય આમ બધું લોડ
તો એવું જ અને પછી એવી સિસ્ટમ બી કાઢી દીધી ને કે હવે એક એજ પછી તમે ના આપી શકો એક ઉમર થઈ જાય એની પછી બે ત્રણ એટેમપ જ આપવાના
હમ એ ઘણા બધા તો કેટલી વાર આપતા હોય છે પણ
હા પણ હવે બે હજાર સત્યાવીસથી બધા રૂલ્સ ચેન્જ થઈ જશે.
હમ એવું જ હોવું જોઈએ કેમ કે આવી રીતે તો ભાઈ કેટલા વર્ષ સુધી લોકો એક્ઝામ આપ્યા જ કર આપ્યા જ કર.
હા હમણાં એક વચ્ચે આવ્યું તું એક સિત્તેર વર્ષ ના દાદા હતા એ એમબીબીએસ. બન્યા ફાઇનલી.
હમ.
સ
હમ.
ત્યાં સુધી નીટ આપી આપી ચડ્યા ત એ.
હા.
પણ હવે એક લિમિટ લાવી દીધી છે.
હ પાંચ પાંચ વાર આપે બહ થઈ જાય પણ પછી તો બહ વધારે જ અને એજ તો લિમિટ હોવ જોઈએ તમે હેફી વર્સે ડોક્ટર બનીને શું કરવાનું.
હા એજ.
આવક જોઈએ આ વખતે હમ આ તાર પ વેકેશન માં ફરી આવવાનું બીજું શું.
તો
બનીચે બોલો બીજું શું ચાલે.
બસ કઈ નહી. ચાલે જ. કોલો.
કાપા અહિયાં ક્યાય ફરવા નઈ ગયા અમદાવાદ માં. ફરવા નહી જઉ
આવા તડકામાં ફરવા કોણ જાય.
હમ એ પણ છે અમદાવાદ ન ગરમી જજું.
અને હવે ગરમી જશે એટલે વરસાદ ચાલુ. થઈ જશે.
હ પછ ખાડા ખડિયા ચાલુ થઈ જશે. જ્યાં જ્યાં હોય ત્યાં પાણી ના ખાડાનું પા ગટરો ઉભરાવાની. પાણી ભરાયને. રસ્તાઓ જ્યાં આવેય ત્યાં ખોદવાનું કામ તો ચાલતું જ હોય.
અને એવી કોઈ અજ જગ્યા બી નહી રહી ઠંડક વાળી બધું બહાર ફરવાનું જ છે રિવરફ્રન્ટ માં બી પાણી એક સાઈડ નું ખાલી કરી દીધું તો
હમ.
બધા ગેમ ઝોન ની એવું હોય એમાંથી કોણ જાય
રિવરફ્રન્ટમાં તો વરસાદ આવશે એટલા પાણી આવશે. ત્યારે જ પ હમ અત્યારે તો કઈ નઈ. હા અત્યારે અમે ગરમીમાં તો ગરમ ગરમ લાગે બીજું કઈ નઈ લુ લાગી જાય.
હા એટલે જ
હમ
પણ કોઈ નહી હ એ જ અંયા મોલ ઘણા બધા ત્યાં જવાય
હમ શોપિંગ કરવા
હોવ
વિન્ડો શોપિંગ કરવા જવાનું ખાલી ખાલી બધું જોય જોય ત્યાનુ
હા એતો એજ
ખરીદવાનું નહિ ખાલી બધું જોવાનું શું આવ્યું છે શું નવું આવ્યું છે. પહીઝા લેવા જ લાખ લેવાનુ ત્યારે લેવાનુ
હા એ તો એવું જ
હમ
તમે ક્યાંય ફરવાની જવું
ના ભાઈ ક્યાંય ફરવા નઈ નાના છોકરા હોય ક્યાં જવાનું નાના છોકરાને લઈને ગરમીમાં હવે તો સ્કૂલો ચાલુ થઈ ગઈ
એજ
વકેશન પૂરું થઈ ગયું.
હવ
વેકેશનમાં એ જવું હોય પણ ગરમી જેટલી હતી તો શું જવાનું
ક્યાંય નીકળવું ગમે જ નહી
હમ પણ છોકરા ઓનલાઈન જવાનું એટલે વધારે એ થાય આપડે એકલા હોયએ તો વાંધો ના આવ ગમે ત્યાં જતા રેવાય હમ હેરાન કરે એક આપણા કરતા વધારે કપડા તો એમના લઈ જવા પડે બધી વસ્તુ વધારે એમની લઈ જવી પડે એટલા બધા સામાન પેક કરીને નુ માળ એક બે દાડા હોય અને સામાન
હોવ એ બહુ કંટાળો આવે.
હા. બીજે પ દૂર તો જવાય ને મા બેન કતીથી આવવાનું મેંગ્લોર રહે છે ને મારી બેન તો, કેતીથી આવજે આ બાજુ ફરવા પણ એ બહ દૂર છે અહીથી જવાનો આખો દિવસ તમારે એક બે દિવસ થાય જતા અહીથી ટ્રેનમાં. એટલે પછી હવે એટલે બધે દૂર અને ટ્રેનમાં બે દિવસ ક ના ફાવે.
હમ્મ સાચી વાત છે.
હજ બધા બધા જોડે હોય ને તો વાંધો ના આવે જવાની. એમ કે કેલા આજે બેસ શો તમે આજે રાતે બેસો ને તો બીજા દિવસે રાતે તમે પહોંચો.
હા.
એટલે ચોવીસ કલાક થાય તમને. ચોવીસ દિવસ થાય અરે ચોવીસ કલાક થાય.
હમ્મ.
પછી એક જાઓ તમે એ દિવસે તો થાક્યા જો એટલે એ દિવસે તમારો બગડે એટલે બે દિવસ. તેમ જ જતો રે. જઈશું હવે એના એમ તો એના ત્યાં ઠં હા એટલે બે દિવસ જવાના બે દિવસ આવવાના. જઈશું હવે કોકા થોડા મો. ગરમીઓ ત્યાં તો ગરમી નહી મેંગ્લોર માં તો. ત્યાં તો વરસાદ બહુ પડે. અને દરિયા કિનારા એ મસ્ ત છે એટલે જઈશું હવે કોઈ વાર. સારું તારે. કરીએ પછી છી વાત શાંતિથી. હા વાંચજો બરાબર તૈયારી કરજો નીટની હા મુું ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ. તને ખબર, તનેખબર